ઓ
હલો
અવાજ આવે છે.
એકદમ પરફેક્ટ આવે છે.
હા ઘણા દિવસ પછી યાદ કર્યા
અરે ભાઈ જોવા જો ને હમણાં કામ માં બી બહુ હતા છે ને તમારી જરૂર પડી એટલે તમને યાદ કરી અને કોલ કર્યો
સરસ સરસ ચાલો ને કોઈને તો છે મતલબ જરૂર પડી અમને યાદ કર્યા એ રીતે શું તબિયત પાણી
તબિયત પાણી તો ચાલતા જ હણા બરોબર ચોમાસાની સિઝન છે એટલે હાજુ માુ ચાલુ જ હોય.
બરાબર છે ચાલ્યા કરે કેવું છે કામકાજ હમણાં
કામકાજ હમણાં ઠંડુ છે પણ હમણાં શું કેવાય કે ચોમાસું ને એટલે કામ પણ એટલું બધું હોય નહિ.
હા બરાબર છે અમારે બી એવું જ છે હમણાં ચોમાસું એટલે શું છે કે લોકો જલ્દી બહાર નીકળવા ના કરે અને નવું કામ પણ ચાલુ ના થાય એટલે શું છે કે. અ નહી મેળ પડે હમણાં તો બિઝનેસ મતલબ એક તો ઠંડો થાય ચોમાસું જેવું થોડું ઘણું ખુલ્લું થાય વેદર એટલે થોડુંક ઘણું વળી ચાલે વળી પાછો વરસાદ આવે એટલે વળી પાછું ડીમ થઈ જાય એવું થયું ચાલ આખરે એમ.
એ તો તમારી વાત સાચી ને પાછું કેવું પેલા જેવા ધંધાય નથી રેયા.
એ વાત સાચી છે હવે તો કો્પ કોમ્પિટિશન નો મારો
હા. ને એમાંથી પણ હવે બધું પેમેન્ટ પણ ડિજિટલ થઈ ગયું.
હા ડિજિટલ પેમેન્ટ થઈ ગયું મોદી સાહેબ ને ભાજપ ની સરકાર શું કેવે ડિજિટલાઈઝેશન તરફ વધી એટલે બધું ઓનલાઈન થઈ ગયું. હવે જી એ ભરવાનું હોય કે પછી કઈ પણ કોઈને પેમેન્ટ કરવાનું હોય. આ બધુ ડડીજિટલ થઈ ગયું.
હા એજ નને જયારે જીએસટી લાગુ થયું ત્યારે તો લાઈનમાં લાગીને ભરવા જવા પડતું. કાંઈક કોઈના થ્રુ મોકલાવીને ભરાવું પડતું પણ આજે બધું કેશલેસ થઈ ગયું. તમે ઘર બેઠા બેઠા પૈસા ભરી શકો છો.
બરાબર છે. અને ઈઝી થઈ ગયો ને આપડે પણ એટલું સારું થઇ ગયું કે સારો સમય ન પણ બચાવ થયો બીજું કે ત્યાં જવાનો આપડે ધક્કો પણ ના પડે એટલે એટલો ટાઈમ પણ બચે આપડો અને એટલો ટાઈમ આપણે બિઝનેસમાં ધ્યાન આપી શકીએ. એટલે એના લીધે થોડુંક એ હળવું થયું અને થોડુંક જોવા જઈએ તો હવે ફાયદા અને ગેરફાયદા બંને છે પણ શું કરીએ હવે. ઓનલાઈન નું શું છે કે હવે ફરજયાત જેવું થઈ ગયું. કે એના વગર કોઈ છૂટકો જ નથી. એટલે તમારે કરવું જ પડે.
તમારી વાત તો સાચી ફાયદા ને ગેરફાયદા બંનેવ છે. ફાયદો તો એક કે ટાઈમ નો એટલો બધો બગાડ નહી થાય. તમે જ્યાં પણ ઈન્ડિયા ના કોઈ પણ ખૂણાઓ ત્યાંથી તમે. કેશલેસ પેમેન્ટ કરી શકો. પાછું હેન્ડ ટુ હેન્ડ રિસપ ને બધું મેસેજ ઓન ટાઈમ આવે. ગેરફાયદો એ છે કે વેબસાઇટ લીગલ છે કે નથી લીગલ તે ધ્યાન રાખવું પડે. અગર જો કોઈ ઇલલીગલ વેબસાઇટ સેમ ટુ સેમ યુઝર ઇન્ટરફેસ સાથે હોય તો આપણા પૈસા સરકાર પાસે જવા ફ્રોડ પાસે જતા રહે.
હોય છે, વચ્ચે વચ્ચે એટલે નેટવર્કને ઇસુએના લીધે
આ એ અત્યારે ચોમાસું છે એટલે આ જે જીવી ચાલી રહી છે. ને હા, તમે જેમ નેટવર્ક ની વાત કરી, એટલે કેશલેસ અનતંત્રમાં એ પણ એક મોટો ભાગ ધરજ કશે નેટવર્ક ના મળે કઈ બી ન મળ્યું તો તો વસ્તુ અટકી જ જવાની જયારે આપણે હાથમાં કેસ હોય એવું થાય કે અત્યારે કેશ હતે તો મારું પેમેન્ટ થઈ જતે.
હા બરાબર છે મેઈન નેટવર્ક થી જ હવે ડિજિટલ એટલે વસ્તુ શું થઈ કે નેટવર્ક થી ચાલે. હવે નેટવર્કમાં ક્યારેક હવે સમજો કે અમુક વખત ઘણા લોકોને એવું ફેસ કરવું પડે. કે કોઈક વસ્તુ લેવા ગયા હોય બધી વસ્તુ કરાવી અને પછી જયારે પેમેન્ટ કરવાનો ટાઈમ આવે. ત્યારે કંઈક ને કંઈક ક્યાંક તો બેંક નું સર્વર ડાઉન હોય ક્યાંક તો આ જે એપ્લિકેશન યુઝ કરતા હોય તે ના ચાલતું હોય ક્યારેક નેટવર્ક તમારે પ્રોપર ન પકડાતું હોય. એટલે એવા ટાઈમે શું છે કે બઉ મતલબ અકળમાંણ થાય લોકો અકળાઈ જાય કે આ શું છે આ ડિજિટલ તો કર્યું. પણ આ બધી સુવિધાઓ હજી સરખી રીતે ચાલી નથી રહી. અને બીજું કે? હવે કોઈક વસ્તુ કઢાવી હોય તો ચાલો કે મૂકી પણ દઈએ પણ કોઈક જગ્યાએ રેસ્ટોરન્ટમાં ખાવા ગયા હોય કે એવું હોય તો ત્યારે તો મતલબ લોકો ફસાઈ જ જાય. અને ત્યારે તો કેશ ન કેશ સિવાય તો કોઈ ઓપ્શન જ ન નહી નહી હોતો. એટલે એવી રીતે બઉુ તકલીફ પડે છે લોકોને હજી પણ
પણ કેશલેસ અતંત્ર એક જોવા જઈ તો સારું કેવાય કે. કે આપણને એક એક રૂપિયા નો હિસાબ મળે. વિધાઉટ જે આપણે ઓનલાઈન કે કઈ પણ કરીએ તો એમાં ને પાછું કેવું કે ગમે ત્યારે ગમે તે તારીખ નો હિસાબ જોઈએ તો આપણને તુરંત મળી જાય ને છુટાની પણ કઈ મગજ મારી ના.
હા એ વાત તો તમારી હાચી છે કે.
કેશલેસ માય છૂટાની ને હમણાં ટાઈમમાં તો છૂટાની એટલી બધી તકલીફ છે ને. કે સમજો દસ વીસ રૂપિયા ના છૂટા તો મળતા જ નથી ક્યાંય. એટલે અમે પણ બઉ હવે નાની નાની વસ્તુ અમુક વાર ક. સમર લેવા આવે તો દસ વીસ રૂપિયા ને હું કઈક સામાન લે તો એની સામે પાંચસો ની નોટ કાઢે તો હવે એને છૂટા કઈ રીતે આપીએ આપડે સમજો કે આપણી પાસે હોય છૂટા પણ બધા છૂટાય એના માટે જ નથી લાવતા હોતા ને એટલે અમુકો વખત થી બહુ તકલીફ પડે. હવે એ કસ્ટમર ને સમજાવવાનું બી બઉુ અઘરું પડે કે ભાઈ તું છૂટા લઈ આવ. એટલે. હ કેશલેસ હોય ને તો અમે તો એને ગૂગલ પે જ કરવાનું કહીએ કે ભાઈ એ વસ્તુ કર તો અમારે છૂટાની બી જનઝટ મારી નહી ને તારે પણ પ્રોબ્લેમ નઈ. અને બીજું કે. કેશલેસમાં શું છે કે હવે કાર્ડ ને એવા બધા પણ ઓપ્શન ઘણા બધા આવે છે. તમને એના વિશેે ખબર છે.
ના એ કાર્ડ વાળું તો તમે કીધું ત્યારે ખબર પડી બાકી ગૂગલ પેને એવું જ સાંભળ્યું હતું.
બરાબર છે એટલે કાર્ડ વાળું શું છે કે સારું છે હવે હું છે તે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાડૅ બંને યુઝ કરું છું તો એમાં શું છે કે અ વેપારી હોય એની પાસે પીએસ મશીન કેવું હોય તો તેમાં તમે કાડૅ લે. વસ્તી પા હા. યુઝ કરી શકો ગૂગલ પેમાં તો કાડૅ લેશ માં એ વસ્તુ બહુ મતલબ ઓછી થાય. કે તમારી પાસે ખાલી કાર્ડ હોય તો તમે એને સ્વાઈપ કરીને કે ટેપ કરીને. પેમેન્ટ કરી શકો એમાં ઈઝ અને હેઝલ ફ્રી એમાં કોઈ પણ પ્રકારનું મતલબ તમને નડતર ના થાય એમ. જયારે ગુગલ પે માંથી એમાં તમારે પ્રોપર નેટવર્ક જોઈએ પેમેન્ટ કરવા માટે
ને. તમે કીધું તેમ સ્વાઈફ ને એ તો પણ કોઈને પણ એ કાર્ડ મળ્યો હતો એ તો એન ઘેર. કાયદેસર યુઝ પણ કરી શકે છે ને.
હા એ તો કરી શકે એ વાત તમારી સાથે બહુ સાવધાની રાખવી પડે એમ. એમાં શું છે કે હવે આપડે પીન જે રાખ્યો હોય જયારે સ્વાઈપ કરવાનું હોય ત્યારે પ્રોબ્લેમ નહી કેમ કે ત્યારે પીન રાખ્યો હોય એટલે પીન ખબર ના હોય. પણ આપડે લિમિટ ચેક કરી હોય ટેપમાં, તે તમે ખાલી કાર્ડ ઉપર મશીન ઉપર મૂકો ને તો તમારું પેમેન્ટ થઈ જાય એનામાં પિન વગર પણ પેમેન્ટ થઈ જાય એટલે એમાં તમારે તકલીફ પડી જાય. એમાં કોઈ વ્યક્તિ તમારી પાસેથી વગર પૂછે તમારો પેમેન્ટ મતલબ કરી નાખે, એવું હોય.
મે તો તમે કીધું તે એ વાત સાચી હવે આપડે ભણેલા ગણેલા એટલે આપણને એમાં સાવધાની પણ જે લોકો નાના માણસો હોય કે જે લોકોને બેંક દ્વારા આ સુવિધા આપવાની ટ્રાય કરતી હોય ને એ લોકો કાર્ડ લઈ લે પણ એ લોકોને ખબર ના હોય તો એ પેલાની વાતોમાં આવીને ગેરકાયદેસર લોકો સાથે ફ્રોડ થવાની શક્યતાઓ વધારે રહી છે. એટલે કેશલેસ વસ્તુ છે એવી કે ઓમ સારી પણ છે ને ઓમ ખરાબ પણ છે. છે. જે મેન વસ્તુ શું શું જે લોકોને ખબર જ ના હોય આ બધી સર્વિસ નું તે લોકો
એમાં શું છે હમણાંના ટાઈમમાં સ્કેમ અને ફ્રોડ રોડ બી બઉ થવા લાગ્યા છે તમને ખબર હોય તો?
ના એ હા સાંભળ્યું છે મેં.
એમાં શું છેવે મોટા લોકો જે હોય તેને સમજો આ વસ્તુની ખબર બહુ ઓછી હોય. એટલે એની જોડે વધારે થાય છે હવે હમણાંનો જો હું કિસ્સો કવું ને તમને તો આપણ મારો જે કિસ્સો છે ને તે પણ એક જાતનો મતલબ એ સ્કેમ જ કેહેવાય. હવે બે દિવસ પેલા મારા પછ પિતાજી પાસે ફોન આવ્યો કે તમારો બેંક માંથી એ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈને બેંક ઉપર આવી જાવ. આ વસ્તુમાં એમને બહુ ખ્યાલ ના પડે એટલે મને ફોન આપી દીધો એટલે મેં પૂછ્યું છેના માટે, હવે એ હું હતો એટલે મેં એમને સવાલ કર્યો બેંક વાળાને કે સેના માટે પણ પિતાજી કે એવા જે ઉમર વાળા હોય તેને તો એમ જ થાય ને ભાઈ બેંકમાંથી આધાર કાર્ડમાં લઈને બોલાવ્યા છે. એટલે કશુંક હશે એટલે જ બોલાવ્યા હશે એટલે લઈને જવું જ પડશે. અને ત્યારના લોકો છે તે આ બધા વસ્તુમાં એટલા બધા કામ કાટખૂણે રે ને એ તરત જ લઈને પહોંચી જાય. એટલે હવે પછી મેં એમને સવાલ પૂછ્યો કે શેના માટે તો એમને એવું કીધું કે એમને પ્રી એપ્રુવડ ક્રેડિટ કાર્ડ મતલબ લાગ્યું છે તો એમને મોકલજો તો એ અ લઈ જાય એમ. એ રીતે મેં એમને ફોન કર્યો અ ફોનમાં જણાવ્યું કે તમે આ રીતે માંગી ના શકો તમારે પેલા પ્રોપર ડિટેલ્સ આપવી જોઈએ કે ક્રેડિટ કાર્ડ માટે આધાર પાન જોઈએ છે કે અ આ વસ્તુ માટે જોઈએ છે પ્રોપર ડિટેલ્સ આપવી જોઈએ પછી તમે એમને કેવ શકો કે તમારે જો કવું હોય તો આધાર કાર્ડ લઈને તમે બેંક ઉપર આવો. આ રીતે તમે મતલબ ડાયરેક્ટથીને તમે લોકો સાથે છેતરપીંડી અને ફ્રોડ કરી રહ્યા છો. હવે મારા આ તો હું હતો મારા પિતાજી ડાયરેક્ટ ત્યાં આધાર કાર્ડ લઈને જાય અને ત્યાં એમનું કાર્ડ રજિસ્ટર કરી જાય કાર્ડ આવી જાય હવે એ તો ન કામ ન જ એમને અને વર્ષે વગર કામના સાતસો આઠસો રૂપિયા ચાર્જ લઈ લે ત્યારે તકલીફ. એટલે આ રીતે આવી રીતે પણ હજી લોકો ફ્રોડ કરે છે મતલબ ઓનલાઈન.
નાહી તમે કીધું તેમ તમારી વાત સાંભળીને તો મને પણ એક ટાઈમ તો એ છે કે આ ટાઈપનો કોલ આપણને આવતો હોય પણ બેંકમાં આપડે જઈએ ત્યારે બેંક દ્વારા પણ એ વસ્તુ સમજાવવામાં આવે છે કે અહિયાં બેંક માંથી એવું આ જાતનો કોઈ કોલ કરવામાં આવતો નથી પણ અમે કોઈ એવો ભોળો માણસ હોય કે જેને એટલી કઈ સમજ પડતી ન હોય ત્યાંજારમાં ફસાવવાનો એનો શક્ય તો વધારે છે.
હા એટલે જ ને ભોળા માણસો વધારે જલ્દી ફસાઈ જાય એનામાં એટલે જ લોકો સુું બધા તમે જોતા હશો તમારા ફોનમાં પણ વારંવાર અવારન અવાર મેસેજ આવતો હોય કે બે ઓ તે કે ના આપો કોઈની જોડે શેર ના કરો ઇવન બેંક ના કર્મચારી હોય એના જોડે પણ શેર ના કરો એવી રીતે મેસે જ આવતા હોય છે. તો તમારામાં પણ એ લગભગ અવેરનેસ ફેલાવવા માટે બેંક ના તરફથી મેસેજ આવતા હશે.
હા એ મેસેજ તો ચાલુ જ છે ને આવતા જ છે. પણ મેન મુદ્દો તો એજ છે કે આજે હવે કેશલેસ વસ્તુ થઈ ગઈ તો એને ભારતને અપનાવું પણ પડશે અને લોકોને એના સાથે સંગ્રહ પણ ફડશે એટલે ત્યાં સુધી અ બધે નહ પહોંચી જાય ને ત્યાં સુધી આ ચંપલ એટલો બધો ભરોસો કરાય એવું નથી.
હા હાલમાં તો એ રીતે જ છે હમણાં જે આપડે સમજુ ટેકનોલોજી ની મ તેમાં જઈએ કે શરૂઆત પણ થઈ છે અને એને હવે છોડવાનો ટાઈમ પણ નથી એટલે એ રીતે આપડણે યુઝ કરવી પડશે હવે તમને ખબર હશે એઆઈ અને એઆઈ નો જમાનો આવે છે બીજું